હ,
હમ્મ, એ તમ તમે કેમ છો.
બસ મજામાં જુઓ ને આ ચાલ્યા કરે છે.
હા, મેં તમને થોડા દિવસ પહેલાં અર્જન્ટમાં કશે જતા જોયા, બધું બરાબર છે. ને
હા, બધું બરાબર આ દાવાખાના ચક્કર માં વાત જ નહી પૂછો કે, રોજના ધક્કા જ ખાયા કરવા પડે છે.
કેમ શું થીયું?
અરે આ રોજનું ખાવાનું બહાર થઈ જાય ને એવું બધું થાય, એટલે એના લીધે આ દવાખાનાના ચક્કર ખાવા પડે છે.
હા, બરાબર એટલે તમને પ્રોબ્લેમ થયેલો કે ઘરમાં કોઈને થયેલું હતું.
મને જ પ્રોબ્લેમ થયેલો હતો. આ રોજનું બાર ન જંક ફૂડ ખાયા કરે, એટલે એના લીધે થોડું અ સારું નહી, એના લીધે એસિડિટીને, તાવને, ખાસીને, શરદી ચાલુ થઈ ગયુ
ખરાબ રહી છે. ઠંડી ગરમ ને એવું એટલે ગરમીમાં તો એવું જ થાય. તમે બહારનું ખાઓ ને એટલે ને પાછું અત્યારે, પહેલાં જમાના જેવું બી નહીં મળતું. પહેલાં તો કેવું પ્રોપર બધા બધું આપ તા આવેય તો મિલાવટ વાળું જ થઈ ગયું છે. બધામાં કંઈ ને કંઈ મિલાવટ થયા જ કરે છે. ન્યૂઝમાં બી ઘણું આવ્યા જ કરે છે, કે આ પનીરમાં મિલાવટ છે. પછી, અહીંયા પ્રોબ્લેમ છે. અડધા લોકો પેલાં નોનવેજ ખાય તો એના બી બધા ન્યૂઝમાં આવે છે. કે આ લોકો ચિકન કાચું આઈપ્યું એ રીતે ઘણું ઘણું આવે છે.
હા, એ તો બરાબર છે. તમારી વાત હમણાં તો એવું છે. ખાવામાં બધામાં જ બધા ગમે તેમજ પેસ્ટિસાઈડ બધું નાખીને બનાવે, એટલે એ બધું આપડણે ખાઈએ એના લીધે થોડા બીમાર પડીએ છે. પણ આપડે બારનુ ખાવાનું ઓછું ટાળીને, આપ થોડું ઘરનું જ ખાઈ તો આપણે હેલ્થ પણ સારું રહે, ને મેઈન શું ટાઈમ જ ની મળે આખો દિવસ આપણે કામમાંથી જ ની ઉંચા આવે, એટલે મેઈન ડાયટ પ્લાન બનાવવા પડે કે, આપણેે આવી રીતના ખાવાનું જો હેલ્થી દેખાશું ઘરનું તો આપે થોડું બ વાનું આમ હોસ્પિટલ ના ચક્કર ઓછા ખાવા પડે પણ આવી આપ ડેલી લાઈફ માંથી ઊંચા નહીં, આવે આપડે નોકારી ધંધા હોય એટલે આપણે અઠવાડિયામાં એકાદ બે દિવસ બાર જવાનું થાય. એટલે હવે લોકો ખાવાનું બી એવું બનાવે ઉતાવળ માં સન્ડે ને શે ડે તો પબ્લિક એટલું હોય, એટલે ખાવાનું કાચું પાકું આપીને એ લોકો આવું કરે. એટલે આપને પછી આવી રીતના બધા પ્રોબ્લેમથીયા કરે.
હા એ તો છે. હવે, તો ખાવાનામાં બી એમ અવેરનેસ બધાને આવે છે. ધીરે ધીરે કે મહેંદા વગરનું નહીં, ખાવાનું છોકરાઓ માટે બી ઘણું બધું પ્રોડક્ટ આવે છે. એટલે એ પણ તમે ટ્રાય કરી શકો તમારા ઘરે છોકરાઓ તો કે, તમે મંગાવી શકો મેં ઘણીવાર મંગાવું છું. ઓનલાઈન એમાં પ્રોડક્ટમાં કેવું હોય કે, નો મેંદા પછી ગમે તેવું પેલું શુગર બી નહીં હોય. એ લોકો ને નાનો છોકરાઓને શુગર બહુ આપવી નહીં, જોયે એટલે એટલે એ બધી બિસ્કીટ બી એ રીતે આવે ઓટ્સવાળી, મિલેટ્સવાળી, કેમકે, છોકરાઓ મિલેટસ ખાય નહીં, તો આ રીતે એ લોકોને તમે આપી શકો. એવી રીતે છોકરાઓને પણ તમે હેલ્ધી ફૂડ ખવડાઈ શકો.
હા, એ તો છે. હવે બધું લોકો એટલા બધા જાગૃત થઈ ગયા કે, બધા લોકો બધું હેલ્ઘી જ શોધ છે. હ એ લોકો પેલા હવે, બધું બાર ખાવા બી જાય તો સલાડ છે. એવું બધું વેચે છે. ફ્રૂટ સલાડ ને એવું બધું એટલે બધા હેલ્ધી ખાવા પર વધારે ટેવાતા છે. એટલે તો હવે, બધી મોટી મોટી સિટીની અંદર બધા આવી રીના બોઈલ જે વેજી બોલ બધા કઠોળ હોય છે. તે બધા એ લોકો બનાવીને ચાટ જેવો બનાવીને આપે છે. એટલે બધા લોકો કોઈ એ બધું ખાય છે. એટલે આપણેે હેલ્થ પણ સારી રહી અને ખાવાનું પણ બહારું નુ થઈ જાય. એટલે હવે અ આપણે પણ આવું ચાલુ કરીએ તો સારું.
હા, એ બધા ઘણા એ રીતે ઉપાય શોધી કાઢે છે. બોઇલ ચણા અને મગ તો એકદમ બેસ્ટ તમે કાંદા ટામેટા અને થોડો ચાટ મસાલો, અને લીંબુ નાખીને ખાવ તો પણ ભાવે છોકરા ના ભાવે પણ આપણે ખાઈ શકીએ. બીજી ઘણા બધા છે. અડધા લોકો કેવું કરે છે, કે બધા રીલ્સને હું તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો, તો એમાં પેલું સ્પિનિચનું કે ગાજરનું કઈ બનાયને એ રીતે વેફલ પણ બનાવે છોકરા અત્યારના જમાના છોકરાઓને પેલું વેફલ્સ આવે છે. ને તે બહુબ આવે તો એ રીતે એ લોકો સ્પિનિચ પાલક ને ગાજર ને બીજા બધા વેજિટેબલ્સ જે છોકરાઓ નહી ખાતા હો. એમાં મિક્સ કરીને વેફલ બનાવીને આપે તો છોકરાઓને લાગે કે ચાલ આ તો ચોકલેટવાળું કંઈ ઓખું છે. એ રીતે ખવડી દે તો એ રીતે બી એ લોકોને હેલ્ધી ફૂડ થોડું એ લોકોના શરીરમાં જાય.
હા હાું પણ હવે યુટ્યુબ. એટલું બધું અવેલેબલ હોય છે એટલે મેં યુટ્યુબ પરથી જોઈ જોઈને થોડું થોડું આવી રીતના સૂપ છે પછી આવી રીતના ટિક્કી છે એવી રીતના બનાવી આપું છે એટલે છોકરાઓને પણ પેલું શું કે ન્યુ વર્. - હોય તો એ લોકોને પણ ગમે છે બાકી રોજનું રોજ આપણે રેગ્યુલર જે ખાવાનું હોય તો એ લોકો પણ કંટાળી જાય આપણે પણ કંટાળી જઈ એટલે આવી રીતના અલગ અલગ કરીને એ લોકોને બનાવીને આપવું પડે છે હા વેફલ વાળું તો હમણાં મેં પણ જોયું હતું બે ત્રણ દિવસ. કે પનીર છે પછી આવી રીતે વેજીિટેબલ્સ નાખીને અંદર. વેપળ બનાવીને. અંદર પનીર બનાવી કાઢીએે તો પણ બધાને ગમે છે છોકરાઓને અને આપણને પણ ગમે એવું છે એટલે યુટ્યુબ પર પરથી જોઈને થોડી થોડી. નુ પણ આવી રીતે વાનગી બનાવ્યા કરું છું જેથી છોકરાઓને પણ કઈ નવું લાગે છે ફ્રૂટ્સ ની અંદર પણ મેં એવું જ કરું છોકરાઓને સ્ટીકની અંદર અલગ અલગ પેલા પોપસ્ટીકલ જેવા બનાવીને એ લોકોને આપું છું એટલે એવાને ફ્રૂટ્સ પણ ખાઈને આઈસક્રીમ આઈસ્ક્રીમ. પણ થઈ જાય એમ.
હા એ ઘણા લોકો એવું જ કરે છે કે આઈસ્ક્રીમ ઘરે જ બનાવી દે એટલે બહારનું મિલાવટવાળું કંઈ આવે જ નહીં એ પણ આઈડિયા સારો છે એ રીતે ઘણા બીજા તમે ઘણા છોકરાઓ પેલો ચીલા બી ભાવે તો ચીલા બી બનાવે કે મગી દાળના ચીલા ખાઈ લે કે સ્પીનિચ મિક્સ કરી દે એમાં પણ એ રીતે ઘણા ચીલા બી બનાવે છે ઘરે કે છોકરાઓ એ બાને ખાઈ લે ગરમ ગરમ.
હા હ પણ એવું જ કરું છું આ મગની દાળ ના પરાઠા પછી મગની દાળના ચીલા કે મગની દાળ હવે પીસી ને પુડા જેવા બનાવી કાઢ એટલે એ લોકોને પણ જક નવું લાગે ને લોકો ખાઈ પણ લે છે હવે રોજ રોજ શું બનાવવાનું એ પણ. એટલે આવી રીતના નવું નવું યુટ્યુબ પર થી જોઈને થોડું થોડું બનાવ્યા કરવું પડે કે વેફલ્સ બનાવાની કોઈ દિવસ આવી રીતના ટિક્કી બનાવી દઈએ કોઈ દિવસ આવી રીતના અ દાળને પીસીને આમ ભાખરી જેવી બનાવી કાઢી એ બધી રીતના નવું નવું બનાવવું પડે છે.
હા એ તો ધ્યાન રાખીને બનાવવું જ પડે નહીં તો કેવું કે એ લોકોને બી જો જંક ફૂડ ખાવાની આદત પડી જાય આપણી જેમ તો પ્રોબ્લેમ થઈ શકે એટલે અત્યારથી ધ્યાન નાની ઉંમરમાં જ ધ્યાન રાખેલું સારું આમ તો થોડું ખાવા દેવાનું બહારનું બી તો થોડી ટેવ પડે એ લોકોને નહીં તો કેવું સાવ નહીં ખાવા દઈએ આપણે તો છોકરાઓને ઘરની જ આદત હોય તો બહાર ફરવા પણ ના જવાય ભાઈ બધે એ લોકોનું એ લોકોને ઘરનું ફૂડ જ જુએ એટલે એ બી થોડું આપણે ખાવા દેવાનું. પણ વધારે પર્સન્ટેજ ઘરે જ ખાય ઘરનું ખાય કે ઘરે બનેલું ખાય તો સારું એમ નાની ઉંમરમાં પછી તે એ લોકો જાતે મોટા થઈને ડિસિઝન લેશે તો આપણું બી વાત માનવાના જ છે જ નહીં કંઈ ને કંઈ ખાશે જ. એટલે એમાં આપણે રોકટોક બહુ નહીં કરી શકીએ.
હા એ તો છે જ મેં પણ હવે એવું જ કરું થોડું થોડું ઘરનું કોઈ વખત હવે અચાનક જ બહાર થ જવાનું થાય તો હવે બહારનું પણ ખાવું પડે એટલે હવે થોડું થોડું આદત પાડી થોડું કેમ કે ઘરનું ને ઘરનું ખાય તો આદત પડવાની નથી એટલે કોઈ વખત તો હવે ચાલો વીકમાં એકાદ વાર જઈએ અથવા બર્ડે માં જઈએ એ રીતે જઈએ ત્યારે કોઈ વખત બહાર નું મંગાવે દાળ ભાત કે આવી રીતના કોન ટીકી કે એવી રીતના તો એ લોકો ખાય એ લોકોને બી બહારનું એમ ખાવાની તો ઈચ્છા થાય પણ હવે આપણે બી ધ્યાન રાખવું પડે ગરમીમાં ને એમ એટલે થોડું આપણેે રોકટોક કરે બાકી તો આપણને આવધી રીતે રા પડી જ જાય છોકરાઓને પણ એટલે મેં પણ એવું જ કરું કે કોઈ વખત બહાર ખવડાવી દઈએ કોઈ વખત ઘરે એવી રીતે. ના ચાલે આ કરે કેમ કે રોજ રોજ શું કરીએ હવે દાળ ભાત તો રોજ પણ એ લોકો કંટાળી જાય એટલે આવી રીતના અલગ અલગ બનાવીએ કોઈ વખત હોટલમાં ખવડાવી દઈએ એટલે ટેસ્ટ પણ અલગ લાગે.
ને કેવું બીજા આપણે ગ્રુપમાં ગયેલા હોય તો એ લોકોને ગમે પણ.
હ એ તો છે રોજ રોજ હવે શું કરવાનું એટલે અલગ અલગ બધું બનાવીને ખવડાવીએ તો સારું એ લોકોને પણ સારું લાગે બાકી તો એમ તો બધું સારું જ છે છોકરાઓને થોડી ટેવ પણ પડી જાય બહાર જઈએ તો ખાઈને કેમ કે બહાર. નું ફૂડ પણ બધી કન્ટ્રીમાં અલગ અલગ મળે કે બધી કન્ટ્રીમાં રોજ આપડા જેવું ની મળે વેજીિટેબલ્સ ને એવું બધું એટલે અમુક કન્ટ્રીમાં જાય તો પછી ઈંડા ખવડાવો પડે અમુક કન્ટ્રી ની અંદર બધી જગ્યાએ વેજટેબલ્સ મળવું એ જરૂરી નથી. ને એટલે
એક તો એમબિયનસ સારું છે એના ખા તા હોય ને થોડું તો ખવડાવવાનું છે એનાથી કેવુંય એ લોકોને થોડું પ્રોટીન જે આપણે વેજીટેબલ નહી ખાતા હોય ને પણ એ એગ ભાવતા તો થોડું પ્રોટીન એ બાને આવી જાય એ લોકોના શરીરમાં એટલે ઘણા લોકો કેવું પેલું મ સાલા વાળું નહીં કહે તો તમે ઓમ્લેટ ખવડાવો તો ઓમ્લેટ ખાઈ લે તો પણ પોષણ ઘણું આવી જાય.
હમ એતો છે એટલે તો રોજ રોજ આવી રીતના અલગ બનાવીએ ઈંડાની ભુરજી કે ઈંડાનું કે એવી રીતના અલગ અલગ બનાવીને ખવડાવીએ તો સારું એ લોકોને બી થોડુંક પ્રોટીન ને એવું બધું મળે વિટામીન્સ મળે ને એ લોકોને હેલ્ધી ખાવાની બી હાલત પડી જાય ધીરે ધીરે એટલે હું પણ એવું જ કરું છું. એટલે કોઈ વખત ઈંડા કોઈ વખત આવે રીતના સૂપ પીવડાવે તો શરદી ને એવું પણ સારું રહેે એ લોકોને એટલે ઈંડા પણ સારા એટલે બીજી બધી જગ્યાએ જાય તો ઈઝીલી મળી પણ જાય. છે. બોયલ ખાય એટલે એ લોકોને બી થોડું સારું લાગે મોસ્લી.
હા સારું ચાલો તમે થોડું ધ્યાન રાખજો તમારું ને કંઈ કામ હોય તો જણાવજો મને આપણે વાતચીત કરીએ તો થોડું ઘણું જાણવા મયલુ તમારી પાસે હું પણ ચીલા ને એવું બનાવીશ. મારા છોકરાઓ માટે. અને ટ્રાય કરીશ ચા જે પણ ખવાનું
હા હા સારું.